હાલો કેમ છો?
બસ મજામાં છું તમે કેમ છો?
મજામાં છે અમે આજે હું ખુબ જ અગત્યની ચર્ચા કરવા જઈ રહ્યો છે, જેનો ટોપિક છે, મોબાઈલ અને સોશિયલ મીડિયા મો મોબા મોબાઈલ હા મોબાઈલ અને સોશિલ મીડિયા આપણે સવારથી લઈને સાંજ સુધી મોબાઈલનો ઉપયોગ કરીએ છીએ. સવારે સવારથી આપડે એનો સા રાત સુધી ઉપયોગ કરીએ છીએ. નાના બાળકોથી લઈને વડીલો સુધી લગભગ દરેક વ્યક્તિ મોબાઈલનો ઉપયોગ કરે છે. અને મોબાઈલના કારણે વાતચીત કરવી માહિતી મેળવી ઓનલાઈન ભણવુ બેકીંગ બેંકની સેવા મેળવું વગેરે ખુબ જ સરળતાથી મેળવી શકે છે, એવું મને તો લાગે છે, તમારું શું માનવું છે?
એજ હવે સવારથી લયને સાજ સુધી બધાના હાથમાં મોબાઈલ જ દેખાય છે. પહેલાના જેવું નથી હમણાં મોબાઈલનો ઉપયોગ જરૂરિયાત થી વધારે વધી ગયું. જેવી રીતને આપણને આ અવે ના નાહાવું અને એવી જરૂર છે, એવીજ રી ના આજના જમાનામાં દરેક વ્યક્તિ પર મોબાઈલ ફોન હોવો અને સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેવું એ પણ એટલું જ જરૂરી બની ગયું છે.
હા બિલકુલ સાચી છે, સોશિયલ મીડિયા જેવા કે વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને યુટ્યુબ દ્વારા લો કોને દુનિયાભરની માહિતી લઈ શકાય છે. અને તેઓ સાથે સર સરળતાથી સંપર્ક કરી શકી છીએ મને તો લાગે છે.
આજના જમાનામાં સોશિયલ મીડિયાના કારણે સંપર્ક ખુબ જ ઈઝી તો બન્યો જ છે પરંતુ આજેય કોઈપણ વ્યક્તિને જાણવું હોય તો ફક્ત સોશિયલ મીડિયા પ્રોફાઈલ દ્વારા આપણે એને તેને જાણી શકીએ છીએ અને સોશિયલ મીડિયા એપ જેવા કે લિંક થી જ આપણે અનેક બિઝનેસને પણ કોન્ટેક્ટ કરી શકીયે છીએ અને તેમને પહોંચી શકીએ છીએ.
હ બિલકુલ સાચી વાત છે પરંતુ દરેક સારી વસ્તુની જે મોબાઈલ પણ એક સોશિયલ મીડિયા ના પણ ઘણા બધા ઘણા બધા ફાયદા અને ગેરફાયદા છે. તો આજે આપણે સોશિયલ મીડિયાના કેટલાક ઉપયોગ અને તેનો ફાયદા નુકસાન અને તેના અ યોગ્ય ઉપયોગ કેવી રીતે કરવું એ જાણવું ખુબ જ જરૂરી છે એવ મને લાગે છે.
હમ એ વાત તો તમારી સાચી છે. કે સોશિયલ મીડિયાના કેટલા આપડે અ નુકસાન પણ જાણવા જોઈએ તેના કારણે કે આપણે ચેતીને રહી શકીએ.
હવે પછી આજના સમયમાં મોબાઈલ વગર જીવનની આપડે કેમ ને કઈ ને કઈ કલ્પના કરવી મુશ્કેલી છે સવારે ઉઠવાથી લઈને રાત્રે સુઈએ ત્યાં સુધી આપણે તેનો કઈ ને એ ખુબ જ પણ માત્રા ઉપયોગ કરે છે એવ મને તો લાગે છે.
હા એની માત્રા યુઝજ ઓછો હોવો જોઈએ પરંતુ આજના જમાનામાં એક પણ વ્યક્તિ મોબાઈલ નો બે કલાક થી ઓછો યુઝેશ હોતો જ નહી બધાનો ડેલી યુઝજ જોઈએ ત્રણ કલાક થી લઈને છ કલાક સુધીનો હોય છે જે આંખો પર ખુબ જ પ્રેશર નાંખે છે જેના કારણે આંખો ડેમેજ પણ થઈ શકે છે અને આંખોથી લઈને આપણું શરીર પણ એક જ જગ્યા બેસીને મોબાઈલ વાપરવાને કારણે નબળું બની રહ્યું છે.
હા બિલકુલ સાચી વાત વિદ્યાર્થીઓ આજે ઓનલાઈન ભણે છે વેપારીઓ ઓનલાઈન‌ બિઝનેસ માટે મતલબ બિલ વગેરે લોકોને ઓનલાઈન પૈસા મોકલે છે અને પરિવાર નો પછી આપ વિડીયો કોલ કરી શકીએ છીએ તો મને એવું પણ લાગે છે કે મોબાઈલ નો ખુબ જ ઉપયોગ પણ છે અને નુકસાન પણ છે.
અને આજના જમાનામાં જોઈએ તો કેટલીક એવી છેતરપિંડી કરવા વાળી એપ માર્કેટમાં આવી ગઈ છે. કેટલીક એપો એવો વાદો કરે છે કે તમે ફક્ત કોલ પર વાત કરો અને તમને પૈસા મળી જશે પરંતુ પૈસા મળતા નથી અને એવી રીત રિતના કેટલા લોકો અલગ અલગ રીતના કોલ કરીને છેતરપિંડી મોબાઈલ દ્વારા અને સોશિયલ મીડિયા દ્વારા કરે છે. જેના કારણે કેટલા લોકોને નુકસાન થઈ રહ્યું છે.
હા બિલકુલ સાચી વાત પરંતુ આપડે ઘણી વખત કે ને કે લોકો મોબાઈલ નો ઉપયોગ જરૂર કર વધારે નભે છે તેના કારણે સમય પણ બગડે છે અભ્યાસમાં પણ ઘટાડો થાય છે અને અસ્વસ્થ અને અસ તોસેન ની સમસ્યા પણ થાય છે એવું લાગે છે મને
આજે આ માર્કેટમાં કેટલી અ એપો આવી રહી છે જેમ કે ઇન્સ્ટાગ્રામ સ્નેપચેટ વોટ્સઅપ યુટ્યુબ એમાંથી તમે કઈ કઈ એપો નો વધારે પડતો યુઝ કરો છો જેમ કે મારી બધાથી એપ યુઝજ છે યુટ્યુબમાં છે.
હું મે તો સૌથી વધારે ઇન્સ્ટાગ્રામ નો યુ કરું છું તે માં હું મારી. પોતાની આઈડી બનાવીને તેમાં અંદર પોસ્ટ મુકું છું. રીલસો બનાવું છું અને એવી રીતે અનેક સોશિયલ મીડિયા દ્વારા. ઇન્ફલુઅન્સ થઈને વિડીયો બનાવો છું વગેરે તમે કોઈ બનાવો છો ઇન્સ્ટાગ્રામ પર હું.
હા મેં કેટલા યુટ્યુબ પર વિડીયો તથા ઇન્સ્ટાગ્રામ પર કેટલી રીલો પણ બનાવી છે અને ના જમાનામાં આપણે જોઈએ તો કેટલા એ લોકોનો રોજગારનો જરિયો ઈન્સ્ટાગ્રામ પર. યુટ્યુબ બની ગયું છે તે લોકો તેમાં કન્ટેન્ટ બનાવીને કેટલા રૂપિયાઓ બનાવી રહ્યા છે.
હા બિલકુલ સાચી વાત આજે એક એક બ્લોગર કરોડો- કરોડો રૂપિયા સુધી સોશિયલ મીડિયા વિદ્વારા કમાઈ રહ્યો છે એવું મને તો લાગે છે.
વ્લોગર થી લઈને બધા જ ટાઈપના અલગ -અલગ પ્રકારના વિડીયો બનાવતા લોકો મળી જાય છે. કેટલા ઇન્ફોમેટિવ હોય છે તો કેટલા મનોરંજન માટે હોય છે તો બધા જ વિડીયો મજા માટે હોતા નથી અને બધા જ વિડીયો આપણે ફિક્ષન માટે પણ હોતા નથી તો એમાં અલગ -અલગ વિડીયો.
હા બિલકુલ, સાચી વાત મોબાઈલમાં ઘણા બધા ફાયદાઓ છે, સૌથી પહેલો ફાયદો એ છે કે ઝડપી સંપર્ક. આજે આપણા દુનિયાના કોઈ પણ વ્યક્તિ સાથે સેકન્ડમાં વાત કરી શકીએ છીએ. અને બીજા જે ફાયદા છે કે મોબાઈલ દ્વારા શિક્ષણ ખુબ જ સરળતાથી મેળવી શકે છે. એટલે દુનિયાના આપણેે કોન્ટેક. ઝડપ થી વધે છે, એવું મને લાગે છે.
હા કોન્ટેક્ટ વધારવા માટે આજે કેટલીક અલગ- અલગ પ્રકારની એપો આવી રહી ગઈ છે, જેમ કે લિંક ડિન. બેબિન દ્વારા આપણે કેટલા અલગ- અલગ પ્રકારના વ્યવસાય કરતા વ્યક્તિઓ સાથે જોડાણ કરી શકીએ છીએ. તેવી જ રીતે વોટ્સઅપ દ્વારા અને ઇન્સ્ટાગ્રામ દ્વારા પણ આપણે અલગ- અલગ પ્રકારના લોકો સાથે એક જ સેકન્ડ ની અંદર વાતો કરી શકીએ છીએ.
હા બિલકુલ સત્ય જેમકે આપણે હમણાં મોબાઈલનો ઉપયોગ કરીને. ઘણી બધી વસ્તુઓ જાણી શકીએ છીએ ઘણી બધી વસ્તુઓ સમજી શકીએ છીએ. અને ઘણી બધી વસ્તુઓને એક્સપ્લોર કરી શકીએ છીએ એટલે મોબાઈલ, વધુ પડતો ઉપયોગી જ આપણા માટે નુકસાન છે મને તો લાગે છે.
હા તમારી વાત તો સાચી છે તો વધારે પડતો ઉપયોગ કરવાથી. કેટલા નુકસાન થતા હોય છે. જેમ કે લોકો આજે વધારે પડતા મોબાઈલ ના યુઝ કરવાના કારણે. એ લોકો ના અંદર વિટામિન ડી નામના અ વિટામિન ઓછું થઈ રહ્યું છે. કારણ કે એ લોકો તડકામાં જતા જ નથી અને સૂર્યપ્રકાશ લેતા જ નથી એવી જ રીતે કેટલા પ્રકારના આે હેલ્થ ના આપણે ડિસએડવાન્ટેજીસ જોવા મળે છે મતલબ આ નુકસાન જોવા મળે છે.
હા બિલકુલ સાચી વાત આજે મને તો લાગે છે મોબાઈલ એક મનોરંજન નું સાધન તરીકે પણ ખુબ જ ઉપયોગી છે આપણે તેના દ્વારા ગીત સાંભળી શકીએ. એક્સ રે મો અને શૈક્ષણિક ના વિડીયો પણ જોઈ શકીએ છીએ એવું લાગે. પ
હા જેવા પ્લેટફોર્મ જેવા કઈ યુટ્યુબ એવા અલગ- અલગ પ્રકારના પ્લેટફોર્મ ઉપર આપણે આરામથી આજે શિક્ષણ પણ મેળવી શકીએ છીએ ગીતો સાંભળી શકીએ છીએ ‌ અને બધી પ્રકારની મનોરંજન થી લઈને કામ પૂરતી માહિતી આપણે મેળવી. શકીએ છીએ.
અને એ રીતે આપણે જીપીએસ નું આપડે ઉપયોગ કરીને અને લોકેશનો પણ જાણી શકી જેથી આપણે કોઈ પણ સ્થળે. આવું હોય તો આપણે એ જવું ખુબ જ સરળ બની જાય છે એવું મને તો લાગે છે.
હા તમારી વાત બિલકુલ સાચી છે. પરંતુ આજે મારે એ ટોપિક બી કેવું છે કે આજે યુટ્યુબ છે. તો યુટ્યુબ દ્વારા કેટલા લોકો નૂ રોજગાર તો છે જ પરંતુ યુટ્યુબ પર આજે જેમ કે લોકો ચાર થી પાંચ કલાક ના કાઢે છે કોઈ બી વસ્તુ મારે કઈ કામ તૂટી ગીઉ હોય કોઈ વસ્તુ ચાલતું ના હોય તો તરત જ મેં યુટ્યુબ પરથી માહિતી લઈને ઘર બેઠો એ વસ્તુ નું સોલ્યુશન લાવી શકું છું
હા બિલકુલ સાચી વાત નઈ આપણે વધારે મોબાઈલ અને સોશિયલ મીડિયાનો ઉપયોગ ટાળવો જોઈએ અને આપડે આપડે બહારની દુનિયા પણ જોવી જોઈએ એવું તો મને લાગે છે કેમકે આજના યુવાનો કેવું કે સોશિયલ મીડિયા ને મોબાઈલ પણ ખુબ જ વધારે આકષી રહ્યા છે જેમ કે મારા કાકાનો છોકરો છે એ અમુક ચોવીસ માંથી એનો ડેલીનો મોબાઈલ યુઝ છે અહ દરોજ ના મોબાઈલ ઉપયોગ કરે એ ચાર થી પાંચ કલાક થી લઈને છ થી સાત કલાક સુધી એ મોબાઈલ વા વાપરે છે
હા ઈ વાત તમારી બિલકુલ સાચી છે કારણ કે આજના જમાનામાં મોબાઈલ એવી એવી વસ્તુઓ બતાવે છે કે જે જોઈને વ્યક્તિનું મન મો હાય જા છે તો વ્યક્તિ વધારે પડતો સમય એજ વસ્તુમાં નાખી દે છે જેના કારણે એમનો આપડે જેવી રીતને ઈંગ્લિશ માં કહીએે ને ટાઈમ એ વધી રહ્યું છે
અને સોશિયલ મીડિયાના પણ ઘણા બધા ફાયદા છે જેમ કે સોશિયલ મીડિયા દ્વારા લોકોને દુનિયા બન્ના સમાચારો આપડે તરત જ મેળવી શકીએ છીએ જેમ કે બીજો ફાયદો છે એપ્લિકેશન કે જેને નવી બાબતો શીખવાડી શકીએ છીએ
એવું મને સોશિયલ મીડિયા પણ ખુબ જ ફાયદાકારક લાગે છે મનેતો
હા એ તો એવું જ છે કે સોશિયલ મીડિયા પર ફાયદા અને નુકસાન બંને છે એ તો વ્યક્તિ ઉપર નિર્ભર છે કે વ્યક્તિ જ્ઞાન લેવું છે કે મનોરંજન પૂરતા વિડીયો જોવા છે બાકી સોશિયલ મીડિયા ના ઉપયોગ લાભદાયક રીતે પણ કરી શકાય છે અને નુકસાનદાયક રીતે પણ કરી શકાય છે.
હા બિલકુલ ઘણા લોકો પોતાની પ્રતિભા સોશિયલ મીડિયા પર દ્વારા દુનિયાને સામે રજૂ કરે છે અને પોતાનો અહ પ્રતિસાદ બધાને બતાવે છે પણ તે એ પણ ખોટી છે મને તો લાગે છે.
હા તમારી વાત એમ જોવા જઈએ તો થોડી તો સાચી છે પરંતુ સોશિયલ મીડિયા દ્વારા આજે કેટલીક વ્યક્તિઓને જાણવું ખુબ જ સરળ થઈ ગયું છે. જેમ કે કોઈ બી વ્યક્તિ હોય કઈ બી કરીએ હોય તો ઇન્સ્ટાગ્રામ દ્વારા જાણી શકાય છે.
હા બિલકુલ સાચી વાત તો મને તો એવું લાગે છે કે સોશિયલ મીડિયા અને મોબાઈલ નો ઉ ઉપયોગ કરવો જોઈએ પરંતુ અહ ઓછો કરવો જોઈએ અને જરૂર પૂરતા જ કર વું જોઈએ એવું લાગે છે મને.
મારું પણ એવું જ માનવું છે.
હા તો આજ રીતે આગળ પણ આપણે વાત કરતા રહીશું
હા ભલે.